તો નમસ્તે. હવે અવાજ આવે છે, હવે મતલબ
નમસ્ત
હવે થઈ ગ્યુ
હા તમારો વોઈઝ આવે જ છે બરબર. એવું નથી બીજો શું પ્રોબ્લેમ હોય શકે ખબર સે?
હા.
એ મારે સે ને એ હ નેટ થોડુંક જ રિયું સે એટલે નેટ ના લીધે છે ને આપણે કનેક્ટિવિટી નો થાય, કારણ કે નેટવર્ક જોઈ આમાં.
હા નેટવર્ક જોવે. એ પણ અત્યારે
ઈ હવે એમાં એવું સે કે મારી પાહે ત્રણસો એમ બી જ વધ્યું સે તો હમણાં હું વન જી બી કર નાખી. પાછું મારે આમેય નેટ જરૂર પડશે જ તે.
બરાબર. આજે તમે કોલ વધારશો ને, કેમ કે આજ લાસ્ટ દિવસ હે. આજે તમ વધારવા હોય તો વધારી લેજો.
અન જોકે મારે હવે કાંઈ એવી જરૂર નથી. આ તો હવે મેં કીધું તમને હવે તમારી સાથે હું કનેક્ટ છોવ કે નહીં રો, પછી હું પાછો એવો માણસ નથી કે આપણે આપણું થઈ જાય એટલે આપણે બીજાને છોડી દેવી. બનતા પ્રયત્ન હુંધી હુઈ તમારી સાથે જ છું જ તમ તારે.
હા એ તો બ છે બરાબર.
નકર તો ભઈ હું એવું કર્યું હોત તો કે મારે તો હવે કમ્પ્લીટ થઇ ગયા તો આ તો બીજો નંબર મેં એટલે ઓપન કઈરો કે, હવે ખોટું તમને એમ થઈશે કે જો ભઈ ઓલાં એ મારી સાથે વાત કરી એની પૂર્તી, પછી એનું કામ પતી ગિયું તો હવે
હા તો પછી એ તો એમ જ હોય ને.
હા. એટલે હું પછી અમ્મ એવો સોવ કે ભઈ હવે આપડે તમેઈ મારી સાથે જોડાયેલા હતા તો પછી મે કીધું હવે એટલેત હું તમને કહુ છું વધારે કે તમારે હવે મને કોલ કરવાનો સામેથી.
હા એ તો છે. ને બાકી હોઉ-હોઉ ના કરમ જાણે. કોણ વાહે ખોટી ઉપાધિ કરે.
હા ઈ બરાબર છે. પણ હવે ભલે ને ભઈ તમેઈ મારી જેમ એક મહેનત જ એવી રીતના કરો સો ને
હા એ તો છે. મતલબ મારે બી કોઈ વાત ના કરે તો ઈ એનું હું જાણે બીજું શ શું હોય. આપણે બીજું કોઈ ગોતી લેહી. બીજું હું થાય? બીજું તો કંઈ ના થાય.
હા, તમારો બાબો જાગી ગિયો લાગે?
હમ્મ, જાગે જ છે ઈ તો.
એ પછી અત્યારમાં ન હૂવે દિવસ માં
હા, દિવસમાં ના હૂવે, એકાદા ટાઈમ સૂવે દિવસમાં પછી મતલબ એને જાગવાનું વધારે હવે જેમ મોટા થાય એમ જાગે વધારે. કેમકે હવે એને નવી નવી એક્ટિવિટી કરવા જોવે.
પણ એને છે ને તમારે દિવસ ના નઈ સુવળાવાનો નકર ઇ પછી છે ને રાયતે આપણને નો હુવાનો દેય.
ના એ દિવસ ના સુતો જ નથી એક જ ટાઈમ સુવે એક જ ટાઈમ તો એમને સુવા જોવે.
પણ હવે ઈ જેમ એટલે બાલશે પછી બોવ હેરાન કરશે. તો જતો હોય
બરાબર.
હમ્મ.
મે કીધું એક કોલ કરી લઉ ને તો હવે આમેય મારામાં સાર્જિંગ શેયની દસ ટકા જ રયુ પાસુ.
હે?
એમ કઉ
હાલો.
ચાલે. એવું હે.
હા. ના ના ઇ વાત તમારી હાચી છે અત્યારે દી કય હાલતા ની શીખે હોય ને પણ.
હં બેસત શીખી ગ્યો હોય પણ ચાર પગે ઇ નથી હાલતો એટલે ના, ના, ના, ચાલતો તો હેજ નઇ ને ચાર પગ થી યે નથી હાલતો એટલે કાઈ વાંધો નથી અત્યારે તો.
એક બરાબર.
હ હજી હમારે હવે વરત આવશે દશામા ના પછીહાલે એટલે પછી વાંધો ની કાઈ દસામાને એડવા ના જાય.
હા. તો અત્યારમાં તમારે તોઇ કેટલી વાર શે તમારે લોકોને?
એ હમણાં જ આવશે મતલબ અત્યારે અસાઠ મહિનો પૂરો થાશે એટલે શ્રાવણ નિ્શ સ્ટાર્ટિંગ થી ચાલુ.
અત્યાર માં કઈક ઓલા ઝંયા પાર્વતી ના નું વ્રત ચાલુ શે ને.
હા એ બધા અત્યારે ચાલુ હશે પણ ઇ તો હમારે પૂરા થઈ ગયાને હવે તો અત્યારે કાઈ નથ થી એવા વ્રતો આ દશામાં ચાલુ છે અત્યારે એટલે ઈ આવશે અષાઢ મઇનો પૂરો થાશે એટલે
બરાબર શે
હવે ઇ આવશે તે ટૂંક સમયમાં હવે
હા હમણાં જ આવશેય અત્યારે અષાઢ ચાલુ હે શ્રાવણ બેસ્તા આવશે અમણાં
બરાબર શે
હમ્મ.
કેટલા ટાઈમ થી તમે રો
મને તો કેટલાય અ થઈ ગયા શે અત્યારે હવે હા લાસ્ટ બે બાકી છે દસ હોય એટલે નવ ને દસ બે બાકી છે નવમું છે આ
પછી એ તમારી સોંપડી ને દશામાંની
હા છે ને ચોપડી એટલે આમાં એવું કે આ બધા ફ્રેન્ડ લોકો રેતા હતા તો રહેેવાનું ચાલુ થઈ ગયું પછી ચાલુ થી પછી પૂર તો કરવું પડે એટલે હવે હજી નવ દસ બે બાકી છે.
હા. એ બધા એ કે કે હ ઘણા રેતા પે મારા ઘરે ઘણા લોકો રેતા
અચ્છા તમારે ઘરે
હમ્મ અમાર કાંકી બધા રેતા એ પેલા અત્યાર માં તો એ લોકો બધાને પૂરા થઈ ગયા એવું કઈક હોય ને કઈક દસ રેવા પડે ને
હા હા દસ રેવા પડે તો શું અમે નાના હતા બારમાં ધોરણમાં ત્યારે મતલબ ફ્રેન્ડને બધા રેતા હતા તો રહેવાનું ચાલુ કરી દીધું તો હજી હાલે હજી હવે પૂરા થશે બે વરસ હજી રહેવું આ વરસ ને આગલા વરસ
હા એકઈક એની કથાઓ પછી વાંસવાની હોય ને આપડે બધી સોંપડી માંથી
હા એ બધું વાંચવું પડે મતલબ સવારે પૂજા અર્ચના બધું જે ક કરવું હોય ભજન જન ને પછી એના પછી એક ક એક વાર્તા પૂરી વાંચી લેવાની પછી થઈ જાય અને પછી બપોરે એક ટાણું કરવાનું ને પછી વાર પછી જ જમવાનું બસ અને સાંજે પાછું પૂજા અર્ચના ને એ બધું
સાચી વાત છે ના ના ઈ કરાય હું તો એમ કઉ એ આપણા માટે સારું છે એમ કે ભાઈ આપડા પરિવારમાં સુખ શાંતિ રે ને એવું બધું એમાં હોય એવું
હા આપણા પરિવારમાં સુખ શાંતિ રહે બાકી માતાજી હે માતાજી ની સેવા કરો પૂછા કરો તો પછી ફળ તો મળવાનું જ છે.
એટલે છે ને ઘણા લોકો એવા મુશ્કેલી માં હોય પછી અમુક રોગ થી પીડાતા હોય. કે માતાજી ને એવા આરાધના અને વ્રતને કરે તો થોડુંક કેમ
હા દુઃખ દૂર કરે હવે માતાજી ની પૂજા કરો તો એ આપડો સામું તો જવાના જ છે ને હા.
બરાબર છે તમારે પણ ત્યાં રે બધા મતલબ
હા ઈ મારા કાકીની પેલા રેતા ને ત્યારે એને તો કાંઈ વાંચતા ન આવડતું હું તેણી સોંપડી વાચવા જાતો
હા બરાબર છે તમને બોલાવતા હશે કે ચાલો વાંચી જાય એટલે વાંચી લોયો
હા હવે તમે તો ભણેલા રે એટલે તમે તો ખુદ વાંચી લો તોય પણ ચાલે
હા જે બજારા ના વાંચીતા સકતા એ બોલાવે કાર પછી એમને મોઢે થઈ જાય તો પછી જેને મોઢે આવડ તું એને કે કે બોલો એટલે હા
અને હું કે આપને વાંચવામાં એવું ની તો આપણને ભાઈ જ્ઞાન મળે ને કે શું છે જાણવાયમ મળે ને સારું એમ
હા ના કે આપડે નાના હોય ત્યારે મજા આવે એવું બધું કોક કામ સોંપે તો હમ્મ એમ સારું લાગે હમ્મ અને બાકી અત્યારે હવે મોટા થાય તોય આપડને કે તો એમ કે વાંચવાની મજા આવે કે વાર્તા હા ખબર પડે
ના કે વાંચતા કેટલો ટાઈમ લાગે
તો દાલ ચાવલ ખાવાનાં હોય ઘડીક હાલો
છે વાર્તા પણ મતલબ ટાઈમ તો હવે અ મતલબ ફટાફટ વાંચી તો એટલો ટાઈમ ના લાગે બાકી વાર્તા તો મોટી છે ને દશામાંની
હા સાચી વાત હે એટલે એ કૈંકી એની દસ જેટલી સે ને
દસ તો પેજ હસે હા
દસ ઓલી કથાવું છે એના દસ જેટલા હશે ને
હા અધ્યાય છે અધ્યાય છે.
અધ્યાય એના કઈક દસ જેટલા આવતા
હા એમાંથી દમયંતી ને નળ દમયંતીવાળી વધારે મોટી છે બીજી એક છે. એ ઠીક મોટી છે જે વાંચવી હોય
એ કેટલામા અધ્યામાં છે?
અધ્યાયમાં કયા અધ્યાયમાં છે, એ તો મને નથી ખબર એમાં અધ્યાય હોય એટલા હું તો વાર્તા આખે આખી વાંચી ગઈ અમે લોકો ગમે તે બે માંથી એક વાંચી બે હેઈ બુકમાં વાર્તા એક જ આવે દશામાની જે બુક હે ને એમાં
હા
હમ્મ એમાં બે વાર્તા આવે એ વાંચી લેવાની લાંબી હોય થોડીક બાકી
તમે વધારે ક‌ઈ વાંચેલી છે, દમયંતીવાળી?
ના ઓલી વાળી એ મેં વધારે વાંચી છે અને દમયંતી વાળી એ વાંચ ચી બેય વાંચી દમયંતીવાળી મતલબ વાંચવાની મજા આવે ઇન્ટરેસ્ટિંગ અને આ થોડી નાની છે.
એઈ ઓલી છે ને આપડે નળ દમયંતીની જે ઓલી પ્રેમકથા વાળી
હા બેય આમ તો સેમ ટાઈપમાં જ છે. બેય સારી છે હમ્મ તમે વાંચી હે દમયંતીવાળી વાંચી હે ક્યારેય? એન મેમાં ઘણો ટાઈમ લાગે એ કદાચ ઓછી વાંચી હશે
એ કૈંક ઓલી રાજા હશે ને કૈંક રાજા હતો અને એ પછી ઐ કૈંક ભીમની પુત્રી કંઈક દમયંતી ને એવું બધું કંઈક હતું
હા એટલે એવું જ હતું કે મારામાં હવે અત્યારે મોબાઈલ ખબર નઈ હેંગ થાય છે કે શું થાય છે? હવે તમે આગળ ટાઈમ થઈ જાય એટલે કટ કરજો બીજું શું?
કેમ હેરાન કરે છે મયંક?
હા
હા તો એવું કાય ન‌ઈ તમતારે. હા અવાજ આવે છે.
હા એ રાજા ભીમસેનની કેવું કાઈક હતું
હલો પછી કંઈક રાજા ભીમે ક‌ઈંક એમ એનો કંઈક સ્વયંવર કયરોતો અને એવું બધુંય હતું
હા હા હા એવું જ હતું કે રાજા ભીમના સેનની એ પુત્રી હતા અને પછી એમને મતલબ સ્વયંવર કરીને પયણાયા નળ રાજાથી ને પાછા એમને બેય ને મતલબ ગલતફેમી થઈને પછી દૂરી આવીને પાછી એમને ગરીબી આવીને પછી પોતાના બાપાને ઘરે જ સેવા કરીને દસ્ી બનીને પાછી ખબર પડી કે આ મારી પુત્રી છે પાછો સ્વયંવર્ કર્યો ને પાછો મતલબ એવું રીતે તે કર્યું તો પાછા નળ આ્યા એ જે સ્થિતિમાં હતા એવું કઈક હા
સાચી વાત છે એ બે પછી કઈક જંગલ માં જવું પડ્યું પછી ઘણી મુશ્કેલીને અને એવું બધું હતું દુઃખ ભગવું પડ્યું ને
ઈ પાછું બીજી વાર્તામાં હતું.
અહ આવવું છે.
હમ હ.
એ ક કે આમ વાત નતો.
હા ઈ મતલબ આજ દશામા ની વાર્તા બીજી રહી ને એમાં જેલ વાળું હતું. ને આમાં પછી એ મતલબ દાસી બનીને રહી દમયંત ને પછી કોઈક સાપ નળ ને કઈક બની ગયા તા તો પછી
સાપ નતો બેની કયા નળણે છે ને એક સાપે એને ડંખ મારી દીધો હતો. તો અને એનું પછી રોપ બદલાઈ ગયું હતું.
આ મતલબ હા રૂપ બદલાય ગય મતલબ સાપે એનું રૂપ લઈ લીધું અને સાપનું રૂપ નળને આપી દીધું એવું કઈક થયું એટલે પછી સાપ ના હા એવી રીતે થઈને પછી આવ્યો અહં દમયંતી ના સ્વયંવર પછી એના પપ્પાને ખબર પડી એટલે એમણે સ્વયંવર રચ્યું કે આ દાસ રી પુત્રી છે એટલે તો પછી આયા અને પછી એમના એવું કે એના હાથમાંથી અગ્નિ જરે મતલબ પોતાના આગ લગાવી શકે. તો એ પછી ખબર પડી આગ કોઈ લગાવે જ નઈ એવું કરી નાખ્યું આખા રાજ્યમાં તોય પછી કોકે લગાવી એટલે પડી ગઈ કે આ નળ જ હશે એટલે પસી એ નળ કી પેરણીને પછી એ ગયા એમના ઘરે હા એવું હતું
હા એ બધુંય એવનું હતું તો ખરું જ તે કાંઈ નઈ હલો તો